જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. હા અવાજ આવે છે. આવે છે.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો.
બસ આજે યાદ કર્યા તમને કીધું ઘણા દિવસ થી ફોન નથી થયો ને વચ્ચે મળ્યા હતા ત્યારે વાત થઈ હતી પેલું ક્રેડિટ કાર્ડ નઈ ને મેં કીધું ઘણા દિવસ ત્યાં પાછો ફોન નથી કરતા શું છે?
એ થોડુંક જવાનું નથી મારથે પેલી મેડમ પેલે શું હતું ક્યાં ગયેલો પણ પેલી મેડમ હતી નહિ પછી એની રહી ગયું. અું જવાનું આજે મને સમય ના ચડ્યો.
બરાબર બરાબર વાંધો નહિ. પેલા એ તો કયો તમારી તબિયત પાણી કેમ છે? મજામાં ને?
ઓહ બધું સારું છે. અત્યારે તમને કેમ છે?
બસ મજા છે જો માં નિરાશ છે. સારું છે. તમે વાત કરતા હતા એટલે મેં કીધું એક વખત પૂછી જવું મારે પણ શું છે મેં હમણાં તાજેતરમાં નવું નવું ક્રેડિટ કાર્ડ લીધું છે. મને પણ એ વસ્તુ વિશે ખ્યાલ નથી એટલ બધો એટલે મેં કીધું. તમે કઈક રિસર્ચ કરી હો તો થોડું ઘણું તમને પૂછું ને મેં તો કઢાવ્યું તો છે પણ હવે ખ્યાલ નથી એ વસ્તુને એટલે એ પ્રમાણે હું કઈક થોડી ઓનલાઈન જોઈશ કે કઈક માહિતી મેળવીશ.
હમ ના એ સારું ક્રેડિટ કાર્ડ સારું જ એ કયા કામનું છે કે જે લોકો ભાઈ હાથમાં પૈસા હોય ને કે જે લોકો પાછા ભરી શકે એ લોકો માટે ક્રેડિટ કાર્ડ બહુ સારું છે. હવે જે લોકો ભાઈ પૈસા નહીં હોય એ પછી ભરી ના શકે તો એ લોકો માટે ક્રેડિટ કાર્ડ સારું ના
હ વાત સાચી છે તમારી એ હું છે ને મારી ગણતરી એ પ્રમાણે જ મે લીધું હતું. મે એક તો હમણાં ના ટાઈમમાં શું છે મારે નવી ગાડી લેવાની હતી તાત્કાલિક. તો એમાં પ્રોબ્લેમ એ થઈ કે હું મારો લોન લેવા ત્યાં એ લોકો સિબિલ કરીને કાઈક જોવે છે. હવે સિબિલ મને એ વસ્તુ નો ખ્યાલ નતો. પેલા તો શું થ કે આપણે પેલાના ટાઈમમાં લોન એવી રીતે આપતા તમે તમારા સેલ્સ ટેને પછી ઈન્મ ટેક્સને એના. કાગડી યા આપો એટલે એ લોકો આપડી ઈન્કમ જોઈને તમને લોન આપતા. હવે બધું ચેન્જ થઈ ગયું છે. હવે તમારો સિબિલ કરીને કંઈક આવે સ્કોર એ સાતસો થી નવસૌ ની વચ્ચે નવસો સાડી નવસોની વચ્ચે આવે. હવે એ સિબિલ સ્કોર જો તમારો. સારો હોય ને સાડી સાતસો આઠસો ઉપર હોય ને તો તમને લોન તરત જ મળી જાય. એ નોલેજ મેં હમણાં લીધું ને ત્યારે મને ખબર પડી. કે ભાઈ આવું આવું છે ને આમાં આ રીતે લોન મળે. એટલે પછી મેં શું કર્યું કે ક્રેડિટ હમણાં તો મારું કામ થઈ ગયું. ઈન ફ્યુચર મને કોઈ તકલીફ ના પડે એટલા માટે મેં ક્રેડિટ કાર્ડ લીધું કે ક્રેડિટ કાર્ડ થી ક્રેડિટ સ્કોર જલ્દી સુધરે.
એટલે પછી ક્રેડિટ કાર્ડ હતું તો ત્યાં એક એસી હોલ હતો. એ એસી હોલ હતો, મેં ક્રેડિટ કાર્ડ સાઈપ કર્યું એ લોકો બે રૂપિયા લીધા સીધો મને એસી હોલમાં બેહાડ દીધો એટલે જુઓ તમે ક્યાંંધે ઊંધી ફાયદા છે.
ના ના ઘણો ફાયદો. એટલે એ વસ્તુ શું છે એ ક્રેડિટ કાર્ડ ની એક ફેસિલિટીમાં આવે છે. કે એ લોકો તમે જે તે કંપની ન ક્રેડિટ કાર્ડ લ તો એ લોકો અમુક સુવિધા આપે તેમાં તમને આ જે લોએક્સેસ કરીને કહેવાય તે તમે આ બે રૂપિયા વાળો કયો છો ને એ કટ કરીને તમને એ સુવિધા આપે હવે એ વસ્તુ બહુ સારી છે. આજે હું ડીઝલ ભરાવા ગયો હતો, મારી પાસે હાથમાં કેશ ના હતા. મારી પાસે હું હું ગાડીમાં હતો ને રસ્તામાં મારી પાસે ફોન આવ્યો કે તમે ભરાઈ આવ. કેશ નતા પણ મારી પાસે ક્રેડિટ કાર્ડ હતું એટલે હું તરત જ પેમેન્ટ કરી દીધું એકદમ ઈઝી થઈ ગયું નો ચાર્જિસ અને બે હજાર રૂપિયા કટ થઈ ગયા હવે હું ત્યાં તો રોકડા જ આપવાનો હતો મારા ક્રેડિટ કાર્ડમાંથી કપાઈ આવતા મહિને જયારે બિલ આવશે ત્યારે આ જે રોકડા હતા એ મેં સાઈડ કરી દીધા હું આજ ભરવાનો હતો તે ત્યારે ભરી દઈ અને એનો બીજો ફાયદો એ છે કે સીબીલ સ્કોર પણ મારો જનરેટ થશે અને મેં જે પેટ્રોલ લીધું એના ઉપર મને અમુક ટકા પોઈન્ટ હવે એ પોઈન્ટ થી લગભગ અમુક પચીસો કે ત્રણ હજાર પોઈન્ટ થાય એટલે હું કઈક સામાન ખરીદી શકું અથવા તો એ પોઈન્ટને મારા ખાતામાં ટ્રાન્સફર કરી શકું. અથવા તો નેક્સ્ટ બિલ સાયકલ આવે મારું ક્રેડિટ કાર્ડ ન એનામાં હું એને. ભરી શકુ કે મેં જેટલું યુટિલાઈઝ મે જેટલા વાપર્યા હોય એમના પૈસા તો એટલામાં એ પોઈન્ટને જમા કરી શકો તો એટલા મારે પૈસા ઓછા ભરવાના. ફાયદો ઘણો બધો છે. પણ જો એને વ્યવસ્થિત રીતે વાપરો તો. જો તમને તમે એને ઓવર વધારે વાપરી નાખો તમારી પાસે પૈસા ન હોય અને જરૂરિયાત વગર વધારે વાપરો તો એતે તમારા માટે નુકસાનકારક. કારણ કે પેલાના ટાઈમમાં શું હતું કે હાથમાં રોકડા રહેતા. હવે પાંચસો ની દસ નોટ હોય એમાંથી ઓછી આપડે ક્યાંક વાપરતા જઈએ ને તો ઓછી થાય ને તો આપણને ખબર પડે કે અરે ભાઈ ચાર જ નોટ બચી છે. આમાં ઓનલાઈન થઈ ગયો ને એમાં એટલો ગેરફાયદો છે કે તમને ખબર જ ના પડે કે આપડા અકાઉન્ટમાં કે આપણે ક્રેડિટ કાર્ડમાં કેટલા. એટલી લિમિટ બચી જાય આપડે વાપર્યા જઈએ વાપર્યા જઈએ પછી છેલ્લે ખબર પડે કે ભાઈ જીરો થઈ ગયો હવે.
હમ હ હા એ વાત સાચી છે. હવે આનામાં શું છે કે ફાયદો મને બી અત્યારે બહુ થયેલો કારણ કે અત્યારે હું ગેલો ફરવા મારી વાઈફ સાથે પણ હવે ત્યાં કને ગયો ને કઢાઇ આવ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કર એટલે આમ પૈસા દેવાઈ ગયા આમ શું ઈજ્જત રહી ગઈ ને કહો ઘરવાળી હામે ઈજ્જત ના કચરા થઈ જાય પૈસા ની હોય હાથમાં. એટલે ઈ વસ્તુ સારી છે મારામાં એક ક્રેડિટ કાર્ડ છે હ બીજું ક્રેડિટ કાર્ડ કઢાવવાની ગણતરી રાખું છું.
ના ના સારું છે. હ એક્ઝિસ્ટિંગ કરીને એમનું કઢાવ્યું હતું. તમે એક બે બેંકમાં તપાસ કરી દીધો આમાં શુ છે મારી પાસે સિબિલ સ્કોર નતો એટલે કોઈ બેંક મને ક્રેડિટ કાર્ડ આપે એમ નતું હવે મેન પ્રોબ્લેમ એ છે. એ મારે જોઈતું હતું. અને હવે એ લોકોને મેં કીધું કોઈ ઓપ્શન તો એમણે મને સામેથી સજેશન કર્યું કે તમે એફડી મૂકો છ મહિના યુઝ કરો યુઝ કર્યા પછી તમે એફડીને ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દેજો ત્યાં સુધી તમારું સબિલ જનરેટ થઈ જાય. સીબીલ જનરેટ થઈ જાય, એટલે બેંક તમને સામેથી ઓફર આપશે બધી અલગ અલગ કે તમારા માટે આ ક્રેડિટ કાર્ડ છે. આ છે એ રીતે મેં કીધું વાંધો નહી એ રીતે ટ્રાય કરીએ એટલે એ રીતે મેં કઢાવ્યું છે. અને મારા માટે ફાયદાકારક પણ છે. મેં હમણાં મેં જેટલા પણ જગ્યાએ વાપર્યું છે એના મને પોઈન્ટ મળ્યા છે અને એ જે પૈસા મેં વાપર્યા છે ને જે બધા પૈસા હું રોકડા આપવાના હતો એની જગ્યાએ એ પૈસા બધા મેં સાઈડ કરી દીધા કે જયારે મારું બિલ જનરેટ થશે ત્યારે હું એ બધા પૈસા સામટા ત્યાં ભરી દઈશ.
હમ હમ એ જ વસ્તુ છે આનામાં શું છે નોકરીિયાત વાળા હોય ને એને તો બહુ સારું કારણ કે એની મહિનાના એન્ડમાં પગાર આવે આખા મહિનાનો હવે એ લોકો આખા મહિનાનું હમણાં થોડું થોડું થોડું થોડું ક્રેડિટ કાર્ડથી લઈ લે પછી એની એના પગાર આવે એનામાં એ પૈસા પૈસા ભરી દે એના માટે બઉ આ સારી વસ્તુ કેવાય કારણ કે નોકરિયાતો એના પાહે એક ભેગા પૈસા આવવાના છે નહી કારણ કે અઠવાડિયે અઠવાડિયે નહી આવે. એક લાસ્ટમાં એક ભેગા આવે એટલે એના માટે બસ સારું કહેવાય.
હા એને બીજો એક ફાયદો મને જણાઇ કીધો કે આનામાં શું છે કે તમે આજે મહિનાની પહેલી તારીખે તમારું બિલ જનરેટ થતું હોય અને તમને પંદર તારીખ સુધીનો બિલ પેમેન્ટ કરવાનો ટાઈમ આપે છે કં હવે તમે મહિનાની પહેલી તારીખે જો કોઈ વસ્તુ ખરીદી પરચેસ કરો ને તો તમને તેનું પેમેન્ટ કરવા માટે પિસ્તાલીસ દિવસ વગર વ્યાજે બેંક તમને વાપરવા આપે છે. પિસ્તાલીસ દિવસનો સમયગાળો મળે તમને એ પૈસા ભરવાનો એટલે એક રીતે જોવા જઈએ ને તો આ એટલી આને જો વ્યવસ્થિત રીતે ગણતરી કરીને ફાઈનાન્શિયલ રીતે જો આને યુઝ કરો ને તો તમારા બહુ જ પૈસા બચે એનાથી તમને ફાયદો પણ ગણો સારો
હમ અરે આ તમે ધંધામાં વાપરેલો છે કેવું ખબર અત્યારે એની મારું કામ કેવું છે કે એની લાકડાનું છે તો હવે જે વેપારી આપ અમે તમે ક્રેડિટ કાર્ડથી લાકડા આપશું તો તમે કીધું સારું કેહેવાય તો હવે એનામાં મેં એની ક્રેડિટ કાર્ડ છે મારી લિમિટ લાખ રૂપિયા ઊંધી હતી. એ મેં પચાસ થી સાહીઠ હજારના લાકડા લીધા સ્ક્રાઇપ કર્યું, પછી લાકડા આવ્યા મેં વેરી કટિંગ કરી કસ્ટમર પાસે પૈસા લઈ લીધા પછી આને પૈસા મેં આપી દીધા પાછા એટલે એના પૈસાથી જ મેં ક્રેડિટ કાર્ડમાં રમી લીધું. તો બોલો તમેં એમાં નફો કમાઈ લીધો, નફો લઈ લીધો.
ઘણો ઘણો ફાયદો છે. હવે આમાં એક વસ્તુ મેં એ પણ શીખી કે જો તમારો ધંધો પ્રોપટરશીપ મતલબ એક જ જણો વાપરતો યુઝ એક જ જણાના નામે હોય તો હવે એના નામે તમે ક્રેડિટ કાર્ડ હોય ને તો તમે હમણાં એમ કીધું કે મેં કરી ને આ કર્યું એ રીતે તમે માલ લેવો હોય તો તમે આજે એનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ થી કરી દો, હવે એ માલ લીધો ને તે માલ તો તમારી પાસે આવી ગયો હવે માલ ને પેમેન્ટ કરવાના તમારી પાસે પિસ્તાલીસ દિવસનો સમયગાળો છે વિચારો. હવે પિસ્તાલીસ દિવસમાં આપણે જો વેચી દઈએ સામાન અને સામાન વેચ્યો એના જ પૈસા આપણે એની મુદત એમાં ભરી દઈએ અને આપડા જે પ્રોફિટ બચ્યો તે આપણી પાસે રાખ લ એટલે આપડા વગર ઇન્વેસ્ટમેન્ટે તમારું ધંધો થઈ ગયો એમ એમ કેવા માંગુ છું.
હા પણ આનામાં અમુક જે મગજ વાળા આવે ને એ લોકો એવી રીતે કરે કે એની કંપની પાસેથી લે ક્રેડિટમાં માલ એક મહિના માટે પ્લસ જયારે પેમેન્ટ દેવાની વારી આવે ને તો પેમેન્ટ કરે ક્રેડિટ કાર્ડ પણ હવે ક્રેડિટ વાળા દોઢ મહિનો વાપરવા મહિનો આ કંપની એટલે અઢી મહિના સુધી પૈસા ભરાવીને પાસા આવીને કંપની ના
બસ આજે તમે કીધી ને સિસ્ટમ તેજ હું કેવા માંગુ છું એકદમ સરળતાથી ને એકદમ વગર ઇન્વેસ્ટમેન્ટે તમારો બિઝનેસ થાય અને એ ટાઈમમાં તો અઢી મહિનામાં તો તમારો માલ એક વખત વેચાઈ જ જવાનો છે.
હા મારો માલ તમને કહું અઢી મહિના શું અડધે મહિને વેચાઈ ગયો. છત્રીસ દિવસે માલ વેચાઈ ગયો ને મેં પાછું પેમેન્ટ કરી આપ્યું એટલે વળી પાછું એમને એમ કરીને ક્રેડિટ કાર્ડ માટે નવો ધંધો ચાલુ કર્યો ને જે મારી મૂડી વ્યાજે પડેલી હતી બધી પૂરી કરી નાખી ને પછી એના માંથી જ મારું ચાલતું રહ્યું પણ હમજી વિચારીને આપણે ગણતરી કરીને કરવાનું નકો આનામાં શું છે કે તમે જેમ તેમ વાપરો ને ક્રેડિટ કાર્ડને તો એ વસ્તુ ના થાય. કારણ કે તમે આગલું વિચારેલું કે આ માલ મારો વેચાઈ જશે તો જ હું અમે ક્રેડિટ કાર્ડમાંથી માલ લઉં નકો તો એની પેનલ્ટી બહુ ખરાબ આવે કારણ કે ભરાય નહીં ને તો મને તો એકવાર શું થયું ખબર બાય મિસ્ટેક પેનલ્ટી આવી ગઈ હતી એનામાં શું હતું મેં પૈસા બીજા ખાતામાં નાખી દીધા જે ભરવાના હતા ને તે એનામાં નહીં ગયા હતા મને એની હજાર નવસો રૂપિયા પેનલ્ટી આવી, પછી વધતી જાય વધતી જાય એમ બહુ પ્રોબ્લમ કરાવે. સ
હા વાત સાચી છે તમારી ચાલો તો મળીએે ક્યારેક ત્યારે નિરાતે બેસીને વાત કરશું આના વિશે ચર્ચા કરશું.
હ એક વાર આપે લઈ લઈ ને એકવાર એટલે મેં લઈ લઉ પછી આપે ચર્ચા કરશું આ વસ્તુ આવી છે કમ્પેર કરશું તમારા મારા કાર્ડમાં શું ફરક છે.
હા અને કઈક જરૂર હોય તો મને ફોન કરજો તો હું પણ એવું હશે તો સાથે આવીશ ટાઈમ કાઢી ને
ચોક્કસ ચોક્કસ આપડે બે સાથે જશુંને તોય ની આપડે થોડુંક સમજવામાં સારું પડશે.
સારું ચાલો મળીએે ત્યારે.